હલો.
હલો.
હલો.
હા, બોલો?
હા, મારી મમ્મી બોલાવી લીધી હતી.
હા.
હા, બતાવો હવે તો. ત્યારે તો ઓનલાઈન તો બહુ ચાલે છે.
હા, બહુ સારા. હા, હું આજે કે કરી રહી ને પર્સ લીધી હતી આજે.
આજે પર્સ લીધેલી હતી. હું પણ એક કપડાં કરેલી છું. મીશો થી
શાડી બી બહુ હારું લાગે.
હા, સાડી પણ બવ હારું લાગે.
આવે કે ની હારું એ ની ખબર.
હા એજ એજ એજ પ્રોબ્લેમ છે.
એટલે જ હું કરતી વખત દડું છું કે હારું નહીં આવે કે નહીં આવે, પૈસા બી બરબાદ થતી જશે પછી.
હા, એજ જ. નહીં તો રિટર્ન તો થઇ જ જાય, પૈસો પણ આવી જાય છે. ભરોસો લાયક છે, તો એ.
તમે કોણ સાહેબ ઉપયોગ કરો છો?
મેં હું તો મીશો કરું, શોપ્સી કરું એ વગેરે કરું. ફ્લિપકાર્ટ કરું.
ફ્લિટકાર્ટ.
અને આ ઓનલાઈન ઓનલાઈન જ પેમેન્ટ કરવું.
તબ હારત છે એ હારત.
હમ્મ, ની સારું આવે તો રિટર્ન કરી દઉં ને તો આવી જાય તો એક તો ભી અત્યારે હું મંગાવેલી ગરમ પાણી માટે હીટર.
હમ્મ, હારુ આવી ઈ?
હા સારું આવેલું અને તરત જ ગરમ પાણી થઈ જાય મારા પપ્પા લોકોને ગરમ પાણી થી નાહવાનું આદત. છે ને.
કેટલા ની આવી કેટલા ની આવ્યા?
બસો ની આવી છે બસો ત્રીસ રૂપિયા ની આવેલી છે.
હું છે ને અ વેસીગ ના હું વેસીગ ના છું હું બોલ કર એ ને ઓ જલી ની આવે જાલી.
હા હા.
હુંમાંગઈવી.
હા અત્યારે તો ચાર પાંચ ચાર પાંચ તારીખ તો ઓફર હતું.
હા એટલે જી મંગાવવી. હારું એવી. તમને ખબર છે કે
હા, શું?
હાલો.
હા બોલો.
તમને ખબર છે કે હું આજે ગીરી ગેલી હતી સીડી પરથી.
કેવી રીતે? કેવી રીતે પડી ગય તું?
કોઈ હતા ની એટલે તો હું શાંતિથી ફૂટીને આવી ગઈ.
કુ વા લાગે તો નથી ને લાગે?
ની ની લાયગા ની લાયગા ની ની લય
તે કેવી રીતે તુએ
અરે ચપ્પલ એને સ્લીપ થઈ ગયા. હા, ચપ્પલ સ્લીપ કરી ગઈ.
તો એવી રીતે ચપ્પલ કેમ પહેણી તું?
અરે સેન્ડલ હતા સેન્ડલ સેન્ડલમાં
વરસાદમાં વરસાદ જેવું જ પહેનવાનું. હમ વરસાદમાં તો કેટલું ફાઈન ફાઈન જે ચપ્પલો નીકળ્યા છે. મારી તો નાલની બેહેને લીધેલી છે જે જોબ કરે છે આ ત્યારે એક લઈ છે. ફરીથી ત્રણસો રૂપિયાની ગુંજન હા લઈ લીધ લી છે.
આપડે ભી ક ક્યારે ગુંજન જઈશે
હા જઈશું
અને બી શુંધું લેવાનું બહુ જ દિવસ થઈ ગયા કે ગુંંજન નહીં કર્યા મેને
હા એજ, વરસાદ વાળું ચપ્પણ પણ લેવાનું છે. છત્રી પર કેટલું મોંઘું કરી દીધું ને?
હા બસો બસો પ
હા બસું ના મારી બેન લીધ મારી બેહેને લીધેલી હતી કે પાંચસો માં બે કે ચારસો માં બે લીધેલી છે.
પાંચસોમાં બે મે લીધી.
હા મારી બંને બેને લીધેલી છે એક જોબ માટે એક કોલેજ માટે
અ પછી લીધી ને તો કાલે મારા ઘરથી નીચે માર્કેટ લાગે છે ને તો દેઢસો માં એક
એજ પ્રોબ્લેમ થાય બળિશ આવે ને તો છત્રી રાખી રાખી ને ને એને જંગ લાગી જાય
હમ ખરાબ થઇ જાય
લેવું પડે છે આપડે નવું શું કરવું પડશે બારિશ તો એમાં લેવું જ પડે ને
હમણાં થયા બારિશ બે હપ્તા તો તોુફાનાથી ગયા હતા
હા બે ચોવીસ કલાક વરસાદો થયા ને રેડ એલર્ટ કરી દીધું હતું
કાલે તો સ્કૂલ કોલેજ છુટ્ટી હતા..
હા જયારે સ્કૂલ કોલેજ ન નોટિસ આવે ને બંધ કરવામાં ત્યારે જ વરસાદો નહી થાય
મની થ હા
કાલે નહી થતું હતું.
કાલે નહી થતુ હા
હા મે જોયું છે એમાં આપડો ટાઈમે થતું હતું કોલેજ સ્કૂલમાં ભણી હતા ને તે એજ થતું. એ નોટિસ આવી જાય, પેપર નીકળી જાય, અત્યારે જ વરસાદો નહી પડે
વરસાદ ની ફડ
રાત્રે બહુ થાય નય
રાત્રે હા
કાલે તો નહી થયા પરમ દિવસ થી તો થતા હતા.
કાલે નય થયા હા કાલે ભી નય થયા હ
હા પણ મજા આવે ને વરસાદ
હું ફટાફટ લખીને હું ફટાફટ લખીને તમારા ઘરે આવું.
હા લખી લે ફટાફટ
લખ્યાજ કરું
હા લખ્યા પણ કર અને ફેર થાતો વાતો પણ કર્યા કર
હા
વ્રાઈટિંગ ખરાબ થઈ ગયા કે?
હે ફટાફટ લખી ફટાફટ લખ્યા કરતો છે ને એટલે
સારું ને કોલેજમાં તે નાની દીકરી તો એના હાથે હું ફોન છીની લીધે છે. બહુ પછી કેટલા ટાઈમ થી એ ની કેટલા ટાઈમથી મોબાઈલ જો થી હતી ખાણો પણ એ જમવાનું પણ લે તો એ મોબાઈલ જોઈને બધા કામ મોબાઈલ જોઈને એવું જ નઈ થાય ને હર વખત
એની મમ્મી નય મારે?
એની મમ્મી શું કરશે એ મમ્મી તો ખ ખુબ જ પરેશાન રહે છે એનાથી બોલે. અહિયાં આવી ગઈ છે તો તમારા લોકોની જિમ્મેદારી. એવું થાય ને વિડીયોમાં રીલ્સ માં આવે ને ઇન્સ્ટાગ્રામ માં ને ઘરે આવી ગઈ તો માસી લોકો ની જિમ્મેદારી
હમ સમજી ગયા સારું. મારી તો કોઈ બહેન નથી છે મેં હું એકલી જ છું મને બહુ
ઠીક છે ને તારી બેન નથી તો એકલી જ છે તું
નહી નહી મને ભી જોયા હતા બેન
હ
મને ભી માસી બોલતા હું એક
હમ મારી તો મારી તો બેન મોટી બેન ની દીકરી તો બોલેય નય મને માસી તો શું કરું મારી બોલે છે આપી બોલે છે દીદી બોલે છે
હા
હા માસી તો બોલે જ નહી કઈ બીજું બચ્ચું આવે ને તો એ બોલશે
એનેમાં
ની બોલે એક પણ વાર ની બોલે માસી એક પણ વાર નહી બોલે મેંને દીધું દીદી છું મારી છોટી નાનીની બેન છે આ
આ
બધા ને મા મેને સાાનિયા ન નગમાને બધા ને બોલે એ દીદી નાની આપી એવું બોલે
હા નાના નાની ન તો નાના નાની બોલ દ
હા એક તો બુઢી નાની છે તો એને બુઢી નાની બોલશે અને એક જવાન દેખાય તો એને જવાન નાની બોલશે દિમાગ બહ જ છે એનામાં હ સૌથી વધારે આપણા નાનું થી પ્યાર કરે છે આ હા ન અમારા લોકો તો પણ કરે છે તો માર પણ બહુ ખાય છે અત્યારે હું મારેલી છ ને મમ્મી પાસે ગેલી છે ફોન લઈ લીધી ને મેં એના હાથે
એટલે
આખું ખરાબ થઇ જશે બહ દેખે છે
એને મારોો
આવજે તું મારસે એને ડરાવજે એને તું તું કેજ મારા ઘરે બિલાડી છે
ઓકે આપકે મેં હું બોલું
કાલે ગેલી હતી ને મહેમાન ઘરે તો ત્યાં બિલાડી હતી તો બિલાડી ને જોઈ જોઈને ખાના ખ ખાઈ અને બધા કામ કર્યા એ બધા બધા વસ્તુએ ખાધેલી બિલાડી થી બહુ ડરે છે મારા ગેલેરી છે ને તો એમાં કવું છે કે ગેલરીમાં બિલાડી છે તોા
ખાયા કર પછી ખાણા
હા હા પાછી જમી લે છે તું તું આવજે ને તો એને ડરાવજે હા કે મારા ઘરે પણ બે બે બિલાડી છે
હ
હ એ મોબાઈલ છે ને આ આજના બચ્ચા ન તો એકદમ ફક્ત પેદા થાય ને એમ મોબાઈલ જુવે લાગે. અમારામાં તો કઈ નહ હતું.
ની હમણાંમાં તો ખેલવા
કઈ જા કઈ જાણતું જ નથી આ તું કે મોબાઈલ શું થાય.
હા હા અમણા તો સ્સ્કૂલ જાઓ પછી ઘરે આવો તો
ને એના ટ્યુશન લગાવવાનું છે અહિયાં જોઉં છું કઈ. ટ્યુશન અત્યારે તો રહેશે ને ડિલિવરી સુધી મારી બેહેન તો
હા
એટલા માટે જોવું છું અહિયાં સારું ટ્યુશન. ટ્યુશન છે સારું બતાવ ને મને કઈ
હા
તા તારાય ધર
મારે જોવું પછી બોલું તમને
રશે સારું તો બતાવજે મને
ઓકે
કેમ કે ઘરે રશે તો મોબાઈલ જોશે. એકદમ એટલા માટે થોડું ટ્યુશન જશે તો સારું એનું બુક પણ લઈ લઈ આવી છે કોલકાતા થી બુક પણ લ જ્યાં સ્કૂલ ભળતી હતી ને ત્યાંથી લઈ આવી હતી બધાએ ચોપડી ચાલ તો ઠીક છે એ ના ખટખટાવે છે દરવાજો
ઓકે
આવી છે મારા પાસે પછી બાય.
બાય.